હલો હા. કેમ છો?
હામ છો હા મજામાં છ મે કેમ છો?
બસ ફઇન. ફાઇન અવાજ આવે છે. મારો
બસ ફન ફન અવાજ આવે છે. મારો હા આવે છે. ને પ્રોપર આવે છે.
હા. તો હવે મેં તો તમારે ખાસ એના માટે ફોન કર્યો કે હવે આજકાલ જે તહેવારોની સિઝન ચાલી રહી છે. એટલે મને વિચાર આવ્યો કે આપણે જીવનમાં તહેવારનું કેટલું મહત્ત્વ છે. અને આપણે કેવી રીતે તેને જોઈ શકીએ છે તેના વિશે થોડું વાત કરીએ.
તેના વિશે થોડું વાત કરીએ. ખરેખર તહેવારો આપણા જીવનનો ખૂબ જ મહત્ત્વનો ભાગ છે કારણ કે અમણાં કાલે જ અમારી ઈદ ગઈ તો એમાં એટલું આનંદ અને ઉજવણી અતી કે મને ખબર પડી ગઈ કે પરિવાર મિત્રો અને સમાજ સાથે જોડાણ મજબૂત બનાવવાનો એક સુંદર અવસર પણ તહેવાર આપણને આપે છે.
તહેવારો આપણને રોજિંદા જીવનમાં વ્યસ્તતા અને ત-તણાવથી થોડો વિરામ આપે છે અને આપણે નવી ઉર્જા સાથે આગળ વધવા માટે પ્રેરિત કરે છે જેના માનસિક શાંતિ
શાંતિ અને ખુશી મળે છે એટલે સાચી વાત છે કે તહેવારો ઓ આવે એટલે એક અલગ જ ઉલ્લાસ ને ઉમંગ આવી જાય છે આપણા અંદર ખરેખર, નવી નવી વાનગીઓ ચાખવાનું મળે છે પછી ફરવાનું મળે છે, નવાં નવાં કપડાં પેરવાનું મળે છે, કંઈ ની હોય તો સાથે પિક્ચર જોયે જોઈએ લઈએ અમે લોકો ઘરે તો એ એટલી ઉજવણી થાય છે એમાં, કે તમે પૂછો જ ના કે એમાં જે આપણી રોજિંદા લાઈફમાં એક વિરામ આવે છે તે મેન્ટલ હેલ્થ માટે એટલું સરસ હોય છે કે આપણે, આખા ફ્રેશ થઈ જઈ છે.
બરાબર છે જો આપડે ભારતમાં રહીએ અને આપડણે જો સૌથી મોટો તહેવાર ભારતનો કહીએ, તો એ દિવાળી છે. બરાબર અને એ દિવા દિવાળી ના તહેવાર ની વાત કરીએ તો તે પ્રકાશ અને અંધકાર વચ્ચે નું સંઘર્ષમાં સારા પર વિજય નું પ્રતીક છે, એવું મને લાગે છે. અને આ તહેવારમાં લોકો પોતા મા ઘરમાં સાફ સફાઈ, દીવા પ્રગટાવે, મીઠાઈ વેચે એવી રીતે આનંદ
તે આનંદ વ્યક્ત કરે છે. બિલકુલ બિલકુલ. દિવાળી જ શું તમે હવે આ ઉત્તરાયણ ગયું હમણાં બે મહિના પહલા એમાં નથી જોયું કે લોકો કેવી રીતે પતંગ ઉડાડીને આનંદ માણે છે, એમાં એકતા, સ્પ્રદ્ધા, ઉત્સાહનો સુંદર સમન્વય જોવા મળે છે. અને આ તહેવાર ખાસ કરીને જે ગુજરાતમાં ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે ને, ઓ તે મને લાગે છે કે આખા ભારતમાં લોકો ઉજવે છે, ને એટલું જ પ્રેમ ને ઉલ્લાસ સાથે ઉજવે છે.
બરાબર છે તહેવારોની સૌથી ખાસ વાત તો એ જ છે કે લોકો વચ્ચેના અં તરોને ઓછું કરે છે, કારણ કે લોકો એકબીજાને મળવા જાય છે, શુભેચ્છા આપે છે, અને સાથે સમય વિતાવે છે.
હ, સાચું કીધું તમે. પરંતુ મેં એક વાત વિચાઈરી છે કે આજકાલ આપણેે જોઈએ છે, કે હવે હવે ધાબા ઉપર ઉત્તરાયણ મનાવા જાય છે, તા બી લોકો મોબાઈલ લઈને
કે લોકો ટેકનોલોજી અને વ્યસ્ત જીવન શૈલી ના કારણે, વ્યક્તિગત રીતે માણવા કરતા ફોન કે મેસેજ દ્વારા શુભેચ્છા પાટવે છે એ લોકો પર્સ નલી અટેચ નથી થતા એક સાથે એકબીજા સાથે. જેનાથી તહેવારોની જે મૂળ ભાવના છે તે થોડુંક ઓછું થઈ જાય છે.
સાચી વાત છે. પરંતુ આપડે પ્રયત્ન કરવો જોઈએ કે ઓછામાં ઓછું ખાસ તહેવારોમાં તો પરિવાર અને મિ મિત્રો સાથે મળીને ઉજવણી કરવી કરીએ જેથી સંબંધોમાં જળવાઈ રહે સંબંધોમાં પ્રેમ રહે, અને લાગણી જળવાઈ રહે.
ખરેખર તહેવારોમાં પર્યાવર ળ નું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે, બની ગયું છે કાળકે કેટલીક ઉજવણી જેવી કે ફટાકડા ફોડવાથી પ્રદૂષણ થાય છે ખરેખર, પછી આપણા સ્વાસ્થ્ય અને પર્યાવરણ બંને માટે નુસ નુકસાનકારક છે. એવી રીતે હો હોળીમાં જયારે પેલું રંગોનું છિડકાવ કરવામાં આવે છે તે બી પર્યાવરણ માટે ખૂબ જ નુકસાનકારક છે, ને પછી આપણા સ્વાસ્થ્ય ઉપર બી છે કે આપણા ચામડીના રોગો થાય, કે આંખોમાં બળતરા થાય. એવી ઘણી બધી વસ્તુઓ છે કે એ વસ્તુઓનું ધ્યાન રાખવા જેવું છે.
હમ સાચી વાત છે, ના ના તમે એકદમ સાચી વાત કરી, પણ હવે મને એમ લાગે છે કે તમારા જેમ લોકો છે એને બધા જાગૃત થઈ ગ્યા છે, એટલે તમે આજે જોવ ને તો
જોવં ને તો તમારી પાસે ઘણી બધા ઓપ્શન્સ અવેલેબલ છે જેમકે ઈકો ફ્રેન્ડલી ફટાકડા
અને લોકો ફટાકડા તો ઈકો ફ્રેન્ડલી નહી પણ સોરી પણ ઈકો ફ્રેન્ડલી દિવાળી મનાવે જેમાં ખાલી દીવાજ પ્રગટાવે અને એ અફટાકડા ફોડવાનું અવોઈડ કરે પછી એમ કહું કે રંગો બી ફૂલને અ જેને આપણા જે નેચરલ કલર્સ છે તેનાથી બનાવે જેનાથી કોઈ બી સ્કીિન પર તમારે કોઈ પણ ઈરિટેશન કે ચામડીના રોગો ના થાય એટલે એમ કને
તહેવારો ઉજવની શરૂઆત કરવી જોઈએ ઈકો ફન્ડલી રીતે ઘ આ ઈકો ફ્રેન્ડલી જો પદ્ધતિ વાપર વાપરમાં આવે તો તે હેલ્થ માટે તો સારું જ પણ આપણા સમાજના જે નબળા વર્ગના લોકો હોય તે લોકો માટે બી સારું કારણ કે એ લોકો માટે શક્ય નથી હોતું કે બધી આ વસ્તુઓ બજારમાં થી લઈને ખરીદીને ને પછી ઉજવી શકીએ જેમ બીજા ઉજવે છે તો એ લોકોને આ વસ્તુમાં મદદ કરી કરવી જોઈએ આપણને જેમ કે ખોરાક કપડા અથવા મીઠાઈ વેચવી જેથી તેઓ પણ તહેવારની ખુશી અનુભવી શકે ને આપણે કઈ બીજા નુકસાન ના થાય એવી થઈ શકે
સાચું છે કારણ કે સાચી ઉજવણી તો એ ત્યારે જ ગણાય જય્યારે આપણે પોતે પોતાની ખુશી સાથે બીજાની ખુશીનું પણ ધ્યાન રાખીએ અને સૌ સાથે મળીને આનંદ માણીએ એટલે તમારી વાત બરાબર છે કે આપણે નબળા લોકોની પણ જે સમાજમાં જે નબળા લોકો છે ગરીબો છે તે લોકોનું પણ આપડણે ધ્યાન રાખવું જો અને આપણાથી કોઈને ફાયદો થાય તેવી રીતે આપણે તહેવાર ઉજવડું એટલે મારા હિસાબે થી હું ખરીદી કરું ને તો તો હું એમ જ જોઉં કે હું બિચારા જે રસ્તા પર ફેરી વાળા હોય ને તેની પાસેથી લેવું એના એ વધારે યોગ્ય છે એના કે મોલમાં જઈને ખરીદવું
ખુબ સરસ વાત કીધી તમે આ વસ્તુઓ બચ્ચાઓને બી બતાવે જવું છે કે આપણે જયારે આ નાના વ્યવસાયકારોને એક કરીએ છીએ સાત આપીએ છીએ ત્યારે એનાથી એ સાબિત થાય છે કે તહેવારો આપણને એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે કે જીવનમાં પ્રેમ સહકાર સહાનુભૂતિ અને એકતા સૌથી મહત્વપૂર્ણ છે અને આ મૂલ્યંદના જીવનમાં પણ અપનાવવા જોઈએ કે આપણા અ ઘર પરિવારમાં જે લોકો હોય કે આપડા સગા સંબંધી હોય એમની સાથે બી
બરાબર છે તહેવારો આપણે એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે કે જીવનમાં પ્રેમ સરખા સહાનુભૂતિ એકતા જ સૌથી મહત્વપૂર્ણ છે અને આ મૂલ્યોને આપણે રોજિંદા જીવનમાં પણ અપનાવા અપનાવવા
જોઈએ તો તેહેવારો માત્ર એક દિવસની ઉજવણી નથી ખરેખર જોવા જઈએ તો પરંતુ તે આપણા જીવનમાં સકારાત્મકતા ઉત્સાહ અને સંબંધીઓની મીઠાસ લાવવાનો એક સુંદર માર્ગ છે તમને શું લાગે
બરાબર છે આજે તમારા સાથે આના ઉપર ચર્ચા કરીને ખુબ મજા આવી હવે અંતમાં હું એટલું જ કહું કે તહેવારો માત્ર એક દિવસની ઉજવણી નથી પરંતુ આપણા જીવનના અંદર સકારાત્મકતા ઉત્સાહ અને સંબંધોનો મીઠાશ લાવવાનો એક સુંદર માર્ગ છે
બિલકુલ બિલકુલ તેથી આપણે તહેવારોને માત્ર ઔપચારિક રીતે નહી પરંતુ હૃદયથી ઉજવવા જોઈએ અને તેની સાચી ભાવના ને સમજવી જોઈએ જેથી આપણું જીવન વધુ ખુશાલ સંતુલિત બની શકે ને આજે બીજા નવા નવા જે તહેવારો છે નવા નવાની એટલે કે જે બીજા અલગ અલગ પ્રકારના તહેવારો છે એનાથી એ જ થાય છે કે એ ખાલી આપણા માટે અવસર છે કે અવરનવર જે આપણે આપણી લાઈફમાં બિઝી થઈ જઈ છે તો ચાલો હવે એક વિરામ લઈએ ને હવે મજા માણીએ આપણા પરિવાર સાથે ને થોડુંક આપણા માટે ભી એ કશેને કશે સારું જ કહેવાય છે કે થોડુંક વિરામ લેવું જરૂરી છે.
નહી સાચી વાત છે આપણેે એમ આપડા પોતાના જાતને એક આપણેે એમ કહીએ કે બહુ આપણે લકી છે કે આપણે ભારત જેવા દેશમાં રહીએ છીએ જ્યાં આપડણે જુદા જુદા વિભિન્ન વિભિન્ન પ્રકા રના લોકો રહે છે જે લોકો પોતાના તહેવારો ઉજવે છે અને એનાથી આપણે એક તા એકતા પ્રતીત થાય છે ભાઈચારો રહે છે બધાના વચ્ચે અને ઉમંગ અને ઉલ્લાસ પણ
અને આજે તમારી સાથે આ વિષ ઉપર વાત કરવાનું મને ખુબ જ આનંદ મળ્યું. હા, મને પણ ખુબ જ થયો. ચાલો, પછી પાછા ફરી કઈ વખત વાત કરશું. ચોક્કસ આવજો. આવજો.